હેલો.
હા બેન કેમ છે?
બસ તમારી કૃપાતિ મજામાં જ છે અમે પણ.
ઓહો અમારી કૃપા એમ.
હા, હા.
બહુ સારું કેવાય.
હા શું ચાલે?
કઈ ની જો શાંતિ તમે કેવ શું ચાલી રહ્યું છે
કઈ નહી જો શાંતિ છે હમણાં વરસાદ થયો અમારે આયા
અત્યારે ઉનાળામાં
હા બહુ ગરમ થાતું તું હતું બે ત્રણ દિવસ ત્યાં અત્યારે થોડું ગાયબ
ઓકે.
થોડીક રાહત થઈ ગરમીમાં.
અહીંયા ગુજરાતમાં તો વરસાદ નથી હો
નસ્તી
ના ના અયા નથી
બાકી લોકો વધી ગયા લગભગ ને
લાગે તો એવું જ છે
થોડુંક સારા સારા કર્મ કરો તો કઈ ક આવે વરસાદ.
આવો ભાઈ અયા ના લોકો એમ તો બહુ સારા છે
તો કેમ એમ થાય?
અવે
હવે એ તો ભગવાનને ખબર હવે તો ખાલી દેખાય છે. સારા સારા કંઈક પાપ કરતાય છે.
ના ના અહિયાના લોકો એમ તો બો સારા છે.
તો તો આવશે હો વરસાદ એ બાજુ પણ. અત્યારે નહી હવે તો ઉનાળામાં લગભગ તો અહિયાં નથી જ આવતો વરસાદ. વરસાદ ચાલુ થાય તો આવશે.
હમમ નેક્સ્ટ મથ થી.
હમમ
શું બાકી બેબી શું કરે છે?
એ જો અત્યારે રમતો હોય છે બો તોફાન કરે છે હોય. આટલું ન કરતા હોય બીજા બે. છે ઘણા બધા હા કઈક અલગ જ છે અજુબા છે અજુબા.
ચાલ આ રાખે ભે ભી કેને કેવાય. તોફાની નહી કરે તો તમે ને ભાભી કરશો શું?
ના ના એનું કયરુ હા મહેનતી કરતા હ પણ ઈ બો જ કરે છે.
ઓકે.
બાકી તમારે શું ચાલે છે?
કઈ ની જો શાંતિ છે. અમારા છોકરા સ્કૂલે જતા હોય હવે મોટા છે તો અમે એમના કઈસકએ ને તોફાન કરે છે.
હા તમારે તો હવે આરામ થઇ ગયો.
હમ એપન નાના
એ પણ નાના હતા ત્યારે તોફાન કરતા જ હતા. હા પણ એ સિચ્યુએશન થી બહાર તો નીકળી ગયા તમે ફટાફટ. દસો જતા ક્યાં વાર લાગે ભાઈ ઈ મોટો પડી જાય છે તમારો દિવસ એક વરસ જેવું લાગે છે.
થોડાક વરસ એમ કાઢવા પડશે.
તો છે જ પછી આમ અ ભાવ ના ઓલો બાર તોક ભાઈ રેકડીથી કઈક લઈ આયવા છે લગભગ શાકભાજી વાળા એ છે.
લેવી નથી.
ના ના નથ નથી દેવી અમના કાલે માર્કેટ માંથી લઈ આવ્યા અમે.
હા
બાકી બોલો
તમે કયો હું કયો બાકી
બાકી કઈ નઈ એમ કવ ભાભી ક્યાં ગશ શું કરે છે? સારું છે ને એમને
હા ભાભીને મજા છે. બસ હા એટલું જ એટલું બેબી તોફાન કરે છે બાકી બીજું તો કઈ છે નઈ જો આરામ છે વરસાદ વરસાદ થાય છે ધીમે ધીમે યાર આ સિઝનમાં વરસાદ થતો હોય તો ના ખેતરમાં તો નુકસાન જ થાય ને અત્યારે
જાજો વરસાદ થાય તો અમે ઉનાળામાં ખેતરમાં કઈ આવતું હશે
હોય ને જે જેમ કે કપાસ હોય માંડવી માંડવીમાં તો કઈ અમ પ્રોબ્લેમ નહી આવે લગભગ પણ બીજું કઈક કઈક હોયને સીઝન
હમ્મ એમ તો ઓવર
એમ ઓવર
હા. જેમ કે હવે જોકે મહારાષ્ટ્ર માં સિઝનમાં કેમ ઓલા દ્રાક્ષની સિઝન હોય પછી કેરી આવતી હોય તો કેમ વરસાદ આવે તો એમાં ઇફેક્ટ થાય ને પછી ખરાબ થઈ જાય.
એ વાત
હા એમાં પછી કેમ ખેડૂત નું નુકસાન થઈ જાય.
એ વાત પણ સાચી છે તમારી બટ મને વાડીની હમ કઈ આઈડિયા નથી
હા તમે વીઆઈપી લોકો ક્યાં ગરીબ ખેડૂત નું તમને કઈ ખબર હોય
અરે એવું નથી નાની હતી ત્યારથી સ્થિતિમાં રહેલી હોવ તો ક્યાથી ખબર હોય.
તો બરોબર એટલે જ કીધું ને તમે વીઆઈપી લોકો તમને શું ખબર હોય આમાં.
જો એવી રીતના
ના એવું હોય મે કેમ ગ ઉનાળાના દિવસોમાં જે એટલે ખેતરમાં જે હોય ન તો ટાઈમે વરસાદ આવે જોકે એ સારી પીકમાં હોય ને એજ ટાઈમે જોકે વરસાદ આવે તો એમાં ડેમેજ થઈ જાય ને થોડું ઘણું તો પછી ખેડૂતને નુકસાન થાય સારું
હા એ તો હું સમજો જ તું બગડી જાય બધું જે આવ્યું હોય બટ ઉનાળામાં શું આવતું હશેવાડીમાં એની કોઈ આઈડિયા નથી આમ.
એ તો છે સિઝનેબલ ઘણી બધી વસ્તુ હોય એટલે ખાવા પીવાની
હમ બ. ઓકે સારું બાકી કયો બીજું બેબી નો અવાજ નથી આવી રહ્યો ક ગયું.
આમણા હતો તોફાન કરતો હતો તો એ અંદર ગયો છે એનો લગભગ સુઈ ગયો હો છે
ઓકે સારું તો તો ભાભીનો આખો દિવસ વારો અવતડી જતો હશે ને એટલો તોફાની હોય તું.
એને ક્યાં આખો દિવસ કામમાં જ હોય તો.
તમે હેલ્પ કરતા જજો એમની.
હા તો હેલ્પ તો કરવી પડશે ને યાર એટલાધ નહી થાયને.
એટલે જ ને પાછું તમે એમ કેયો છો ઓવર એક્ટિવ છે.
હા રસોઈ કરવાની એને ધ્યાન રાખવાનું પછી કેમ ભાગે છે ઘરમાં તો અત્યારેમ આવું ખેચી લે ઓલું ખેચી લે કક કક કેરા રાખતું હોય ધ્યાન નહી દેવું પડે એટલું
હા તમારે ક્યારેક ક્યારેક
સુભલા
બોલો તમે
કઈ નહી તો ધ્યાન તો રાખવું જ પડે ને અમારે મારા કામ મૂકીને ઘરે આવીને બેેવું પડે કોક કોક ટાઈમે પછી
હા હું એમ જ કહું ક્યારેક ક્યારેક એને બહાર લઇ જવા ને તમારે એમ તો ભાભીનું ઘરનું કામ બધું થઇ જાય એમ
હ અત્યારે કેમ તડકોું એટલોું છે ને તો ક્યાં સાંજે જાય તો સાંજે થોડકું વરસાદ જેવું વાતાવરણ હોય તો એમાં પછી હું આ વાવાઝોડું જેવું થઈ જાય અહિયાં ઉનાળાની હિસાબે તો બારે એ વધારે નથી જવા
રોજ તોર સર ના હોય ને
રોજ વરસાદ ના હોય પણ અત્યારે કેમ આ કુદરત નું બધું વખાઈ ગયું છે ને મેનેજમેન્ટ આખું આખું હલી ગયું છે ગરમિયા અચાનક ગરમી પડી જાય અને અચાનક વરસાદ જેવું થઈ જાય અને એકદમ જ ઠંડી ઠંડી હવા છૂટે એમાં કેમ આપણે આપણે મોટા માણસો બીમાર પડી જાય નાના છોકરીને તો તરત જ ઇફેક્ટ કરે ને તો ધ્યાન રાખવું પડે થોડુંક
હોરાર મોવીિન જમસીટ લાગતોું હશેને પવન વધુ આવતો હશે ત્યારે
હા ના એટલું પણ નથી આવતું પણ એ જોકે આવે ને વાવાઝોડું તો એ થોડુંક ટાઈમ જ હોય ને એ થોડું ભલે આમ કઈ ચાર પાંચ છ કલાક ચાલતું ર
એટલીસ્ટ અડધી કલાક પોની કલાક તો એવું લાગતું હશે ને હ
હા તો તો લાાઈટ વાઈટ પછી સાંજ ના સાં સમયમાં થાય તો લાાઈટ વાઈટ વય જાય તો એવું લાગે બીક જેવું લાગી જાય પછી
હા રાતના લાઈટધી ભઈ છેને બો હેરાન થઈ જાય યાર.
હમમ
એમાં ઈ નાના છોકરાઓ રહીએ ની કેવા રોવે પછી ગરમી થાય ત્યારે તો
એજ તો વાંધો છે.
ચાલે રાખ્યે
હ અ બાકી બીજું તમે કીઓ હું આ બાજુ નું જ કહું છું તમારુ નામ કઈક કિહો. નાના અહીંયા તો જો શાંતિ છે, ગરમી તો ઓવર છે.
પણ હમ કે વાંધો આવે એમ નથી, હવે એવ મહિનો દિવસમાં વરસાદ ના દિવસો ચાલુ થઈ જશે.
એટલે વરસાદ નથી, એટલે નિરાશ છે. કામકાજ નું કેવું છે? ચાલુ છે ને સારું? હોવ કામકાજ એ સારું છે સારું ભાઈ મને એક કોલ આવે હું છે ને પછી વાત કરુ હા. હા કરજો પછી છું હા મે